પાંચ બીજી વાત થરા હા
હે
એમાંથી જ ફોન ઉપાડજે હું તને પાંચ વાર કરી આ બીજી વાર તો બોલ હવે બોલ પછી.
હા એ નહી દીવડો કે મને તો એ થાય કે બાુ આટલા હેરાન થાય ગાય શબ્દ કે બોલતો નથી
તો પછી.
કઈ નહી.
એટલે રોજ બાજવાનું છે.
રત ન હમણાં હછમાં થઈ ગયું. નાદા કે કંઈક ભાઈ જી પ બોયલા. હું કાની ક શબ્દ નથી કેતો હતો એ લઈ કે આવું થોડી ના લઈ કે
પછી ક શું બોલ સુરત
ક ન કઈ દેશમ જાય દેશમાં ક
નથી કઈ કામ કરતી કજ કરતી તો શું કરતી
ઘરનું કર નથ કરતી
એવું બધું કરવા
બરોબર હા હા હા અચ્છા
શુ ચાલે બધા શોન્તી
હ શાંતિ જો હવે અઇયા જમવા આવ્યું જમીને હ થોડીક આરામ કરીયે પોણા ચ્યારે દુકાને જઈશ
હ બરાબર
ઠંડા હમ્મ હા હા.
ક્યાં હ થડી
અને હુડ આવ થ બસ તો આવજો છો તો હુડ તો થોડુંક તરકું થઈ જાય ને બે મિનિટ ચાલુ રાખે પાછળ ત્રીજી વાર કરુટ કરે
હા